હાલો આવ્યો ને ફોન આના આવ્યો
ઉપડી ગયો હોવે
હા બોલી બોલો એજ
હમાં કઈ બોલા જેવું ન શું બોલું હા હા મઝા ફુલ મઝા વો.
અવાજ છ વાગ્યાની ગડ મરાયેલી એટ ગારો નહ ગારો
હા હા હા હા સે સમીકર પૂછું હમ
બાબુલાલને શીખવાડ જવા
હ આ પો પોત કોલ પોત કોલ કર્યા પછી સમી સમીર કદે હેને સમીર કદે! પ પોોચ કર પચ હાર સમીટ કર દે. જો કાળે.
હ પેલા બીજા આવશે તારા કેટલા બાકી
એક જ બાકી પણ દ આામ જત જ નહી.
હવું મારા આમ ફન જ નહી આવતો.
અલ શદીપ અમારે તો ખિડકી ખુલ ગઈ. જીવ માહોલ તો ગુંડા જેીવ કર દીધ હો.
ગોલ મારી દીધી હારી કરી એાર ચમ આવી જાય છે.
હા હા હા હા હા.
આ રૂહ જ મેડમ મેડમ સોરી મારે કઈ નહી આવું ના ના મારે એ તો પેલો કક્ષો નવરો બી રહ્યોજ
હમ.
હા બોલો કેવું છે કંપની. હ પેલું જીલું આઈ લમણ લેતો હતો.
નહી મજા આવતી હતી કંપની.
બોલા બોલા હો ભરું હું. હે ના ભાઈ એજું વાલે હ.
એલ્લી
બધું કમકણ બાકી હ ખાલી સારું ખારું બતાવે ત
કપડા વપડા હલતી થાય એવી વાત મળ હા નિફોમ કેવ હય.
એક નંબર જો આપડ સ્કૂલ કરતાય ખરાબ.
ખરાબ? ખાકી કપડા.
હ બેરોજગારી અમે શું કરવાના.
હમ બરાબર.
મજા તો આવજ ને ગોટા એ ગાડી મજા લેવાનું છે.
એવું તો હું આવી આવી જાઉં તા.
બહત ચાલ ર. આ તો ક તમે ક કોલજ માર માર બીજા જેજી ના બીજા પોત કોલ મારો. હે? સુ ક. હાલો. હાલો હાલો. હલો હમરા છે.
દદી મેજ પ ટાસ.
હ ત્રીસ આવશે એવા. આપલા.
બોલો તમે.
અ બ શું કોણ હજાર હાલો
બોલ રાતેે જ કરવાનો એ આચી વાત
કોણી ડાર તો તું ચોાલતો રો
હા વે વેટલા વાતો હતો બોલ
ડો શું વાત કેય
કશ નહી હા તો બોલના
અહી તો લીલી લીલી વાડી છે
શું આવેલું ટિફિનમાં શું આવ્યું જમવાનું
આજે આજે તો દાળ ભાત હતા અને શાક ખીચડી હતી રોટલી હતી
ગેરદાબદ ખા્યલી
અહીં તો હરિયાળી છે પણ તમારા હ કેવી હોઈ મર્સિડીસ હ વડી હૈ પંચી હૈ ફોર્ચ્યુનર હૈ
હા તો દવા છે ભેડા
અમે તો પેલી ઓપન કા જોઈએ
એવું ઓપન કાળજવે સડ્રુપરી
સંપકારી નહી હો
આખી બૂઠું ખુલ્લું જ એવું જ ખુલ્લું જ જોવા ત બરાબર
પેલું છે હ બંધ માર તુ ઉપર ઉપર જ થ તમે અગયમાન તો જતી એવું
આ હા
હા મેં હૈ
હા બરાબર હમ ના ના ના ધામમાં બધા હરિયાલી દરેલી આઈ ખાજ પીપરે ઉ ઉ
હમમ ઓહો તમારે તો શોધવી પડે અમારે તોવ અમારે ચેપા વખ મારી એ ખબર નહ પડતી
હા અમારે એવું જ છે કે કોલેજ ચાલુ ના થઈ ગઈ હવે તો
અમે અહી વીસ ફૂટ છેટા ઉપર
રા અમે તો કોલેજમાં જોડે જોડે બી એમ
તમારે કોજમાં આ એ કેટલી સંખ્યાઓ બ બ બે હજ બે હજાર બે હજાર આવે
ના હું કરી લીધું બે હજાર કશું થયું ખરું કંકોડું તો મમમારી ચાર દણાત થ
જોઈએ
હા તો જોઈએ છે
હા તો આગળ પાંચોને પલ્ટટી મારીઈ
તા એ લાલાય મેલી લ ફોર્ચ્યુનર
મે પલટી મારી ગઈ
પલ્
બે પલટી મારી જે કાકો થોડા કેવા હતા લોડ મા હા તે ક તોડી કળ્યા
લાઇ દીધેલું
હોવ બોલ કે ધક્કો મારીન ઊભી કરી દીધેલી ગાડી ગાડી
એવું ત કરી કોને કરી તમે ગિલ્લા તમે બધા
બે બસ
બરાબર હમ કાલ જવાનું
આમાંરે તો રોજ જવું જ પડે યાર શું કરીએ શોની રજા અમારે ખેતીવાડી ને કશું ક તમારે આવું મજૂરીએ
રવિવાર ચાલુ છે
હમ એક તારીખે કોમ બંધ
હ
આખું મહિનો જવાનું એવું
આય આય એક તારીખ પમધાડ આઈ
અલ્યા એમ રવિવાર ની જે રગી રહલી એની વાત કર હલે આ સ સોરી મેડમ સોરી તો
બસી કર મુું ક
તોું શું ખબરટલાાઈ ફોન કરવાળ
તો ખબ કાલ રેકોર્ડિંગ હો પ છે તો મરી જશે
વારી વારી હા બોલો બોલ તો તમે તમારી રજા ન એમ પૂછતો છ જો હ દૈવા ની રજા નવ પૂ હલો
તમે તમારા જીવનમાં શું કરવા માંગો છો
મેં અમારા જીવનમાં કઈ નઈ કરવા માંગતા ફ તન હંભ રાતુ નહી
હમભરાય પણ તું તો કોનેઅડા ર તું હભરાય તમે તમારા જીવનમાં શું કરવા માંગો છો
અમે અમારા જીવનમાં કઈ નઈ કરવા મામાંગતા બસ તો
તમાર ડોહા ન માર ભઈ ભલો શું કરે ખાઇ લીધું એણે
હ ખાઈ લીધું
એવું રાવજી રિહયો તો નહીં
રાવજી ખાઈ બીન મસ્ત ફરસ
ના ગધવા કો ગધવાની જાય
હા
ધ રાત ટકો બકો બ સાયકલ ના હવા કાડી નાખજે નકર ઉપડી જ છે આપડ તો બસો ઉભા ઉઊભો નહી રે કિલો મીટર કાપ્યા વગર
જતું પેડલ મારશે તો કે મોડા સારું જેવ
રુચિ હ વાગે
શ એટલે જ હ આવ્યો કે ત બાંધાઓ રાખો એટલો જ આવ્યો કે એમ કે
આજે બી એક પૂરી કરી
હે
જે જે પૂરી કરી
અવાજ કપાય હો
પુરી કરી એમ કવ
એમને શું પૂરી કરી
અનગઢ
તારા તારા થોડુંક તારા થોડોક હાથ કેવું દાદા તમે કેમ આવું કર્યું ધીમરીને પ્યારથી વાત કરવાની.
હવે અતાર આ બધું મહિના તન મહિના જેવા
હા એ તો
આ બાબુ કેમ બાબુજમ બૂમો પાડે
રાજુ રાજુ
હમ્મ કશું નઈ ગ ગ ગરમ થઇ જાય વાત વાતમાં.
કોન એવું કંપનીમેં
કંપની નઈ લે શું લડવાનું
ચાચડ થઈ છે કાળી મૂક્યા રૂમ માં એવું
મસાલ કાલે લઈ આ કાશી ની હમ્મ ફરી જાય સ્વીકાર લીધું તનસો નું હા તે આતા મનસું કેવ કે તું તા કશું નહી કે ફરી જાય મારી હા હું પગથિયે આપડે તો હોમી બારી એજ હોઈ
અને તાકી જ રે અરે દેખાય છે એવું દેખાય ખાલી
તો દાવા પર છો છો ઓપન ગાડી
ઓપન કેટલી સે
પૂરે પૂરી
કેટલી પણ કેટલા સંખ્યા કેટલી એ
બેની જ હ વધારે નહી ના આ તો તઈન ચારની હ પણ ખિડકી ખોલું તો દર્શન હો જાય એસા હૈ.
બંધ કરીને બરાબર એ કોકરી મારને ખીડકી
ના એમ તો એક ધાવા પર હ
હમ્મ હમ્મ માર
આપ તો અગિયાર મિનિટ વાત કરી નાખી. અગયાર મિનટ થઈ ગઇ. કેી કટ શક.